હલો.
હા
હા, મારો અવાજ આવે છે.
હા.
હા, તો ક્યાં છો, મજામા
હા, અમે મજામા છો, તમે મજામાં છો.
હા, તો હુ એમ કેતો હતો, કે તમને કઈ જે સ્થળો વિશે કઈ માહિતી હોય. આપણે ફરવા જવાનો, પ્લાન તમારી પાસે સ્થળોની માહિતી હોય, તો મને કહો ને થોડા સ્થળો વિશે માહિતી જોવે છે. તો જેમ કે આપડે જેમ, અમદાવાદ છે. હા, જણાવો થોડો એક સ્થળ વિશે માહિતી આપો મને, તમે થોડું આમ અમદાવાદ રાણી ની વાવ છે. પછી, પાટણમાં આવેલા ઘણા સ્થળો કચ્છના સ્થળો પછી, જે ગુજ ગુજરાત બહારના પણ ઘણા એવા સ્થળો છે.
હ
જેની માહિતી, તમે મને આપી શકો કારણ કે મારે છેને હુ એક હાલમાં એક લેક તૈયાર કરી રહ્યો છે, અમાર કોલેજ ન એક પ્રોજેક્ટ છે. જેમા અમારે જે ગુજરાતના સ્થળો, વિશે માહિતી એકઠી કરવાની છે. અને તે કોલેજમા સબમિટ કરવાનું છે, તેથી તમે થોડી ઘણી મારી હેલ્પ, કરો તો થોડી માહિતી આપો મને ગુજરાતના, સ્થળો વિશે તો મદદ થઈ જાય, મારી તો મને જણાવો ને થોડી માહિતી
હા, તો ગુજરાતની અંદર એવા સારા સ્થળોને મારી અંદાજે હું, જે ત્યાં ફરવા ગયેલો છુ. એ બાબત હુ તમને જણાવું છુ, જેમ કે આ ગુજરાતની અંદર, જે કાઠિયાવાડમા સારા સ્થળો આવેલા છે, જેમ કે આપડે જએ, તો દ્વારકા જઈએ ત્યાં દ્વારકા ની આજુબાજુ જે ત્રણ ચાર ધામ આવેલા છે, પછી બેટ દ્વારકા છે. પછી, ત્યાં નાગેશ્વર નું મહાદેવ નું મંદિર છે, પછી ત્યાં સારામાં સારું બીચ કહીયે ને ત્યા ગોવા જેવી, ફીલિંગ આવતી હોય ને તો એ ત્યાં બીચ આવેલો છે, માથાપર બીચ ના શિવરાજપુર બીચ, એ એ એ બીચ નું નામ શિવરાજપુર બીચ છે. એ બીચ આવેલો છે, પછી ત્યાં ગોપી તળાવ પણ આવેલું છે. એક બીજું મંદિર છે, ત્યાંથી આપડે એ્યાંથી આપડે પચાસ કે સાઈઠ કિલોમીટર જઈએ, ત્યા સોમનાથ નું મહાદેવ. નું મસ્ત મંદિર આવે છે, ત્યાં મહાદેવ નું મંદિર એક કેહેવામાં આવે છે, સ જે બાર જ્યોતિર્લિંગનુ જ્યોતિર્લિંગ, ગણ. છેને, ત્યાં પણ એક હીરો જ્યોતિર્લિંગ ગણાય છે.
હા, વાત તમે ઘણી મને માહિતી. હા, જે માહિતી, તમે આપી મને તેમાં મારે ઘણી ઉપયોગી છે, મેં પણ ઘણી માહિતી મેં બીજા મિત્રો પાસેથી ભેગી કરી છે. તેમા, આપણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે, વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા જે એકસો બ્યાસી મીટર લાંબી છે, આ પ્રતિમા જે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત કરેલી છે, એવું લોકો કહે છે. કારણ કે જે સરદાર વલ્લભભાઈ એક, એવા વ્યક્તિ હ. જેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે સરદર વ વલ્લભભાઈ પટેલે ઘણા રજવાડાઓ એક કરીને એક દેશ એક રાજ્ય બનાવ્યું હતું એવું લોકો કહે છે હવે અને અને જે આ સરદાર વલ્લભભાઈ પટેલની જે જે સ્ટેચ્યુ બનાવવામાં આવી્યું છે. તે એક જે નર્મદા નદી ના કિનારે જે સરદાર સરોવર આવેલું છે. ત્યાં બનાવવામાં આવ્યું છે તેને સરદાર સરોવર નામ કેમ પડ્યું ખબર કારણ કે જે સરદાર પટેલની સ્ટેચ્યુ બનાવી્યું ને તેના કારણે પછી મને રાણીની વા વિશે પણ માહિતી મળી હતી. જેમ મુનેસ્કો વિસ ઘણી બધી પછી સોમનાથ ટેમ્પલ વિશે પણ મને કહ્યું તું મિત્ર એ પછી જે રણના કચ્છ વિશે પણ માહિતી મળી પછી ઘણા વિષ તોય મને જો તમે કદાક કાઠિયાવાડ બાજુ ફરવા ગયા હોય તો કાઠિયાવાડમાં કયા સ્થળો ફરવા જેવા છે મને કહો ને એના વિષે મારે થોડી માહિતી જોવે છે.
હા કાઠિયાવાડની અંદર જે મેં તમને થોડાક આગળના સ્થળો વિષે તને માહિતી કરી તે સ્થળો છે પછી જે સોમનાથ નું મહાદેવનું મંદિર આવેલું છે એ છે. પછી જેમ કે આપણે આ સ્વર્ગને આપણે સ્વર્ગની આપણે હું વાત કરું, આપડે ગિરનાર જઈએ ને જેમ કે આપણે સારો વરસાદ આવતો હોય, સારું મસ્ત મોસમ હોય આપણે જે ગિરનાર જઈએ ને તો આપણે એવું જઈએ કે કે એવું જ અંદર થી ફીલ થતું હોય કે આપણે ના સ્વર્ગ માં જ ગયા છી. આપણે સ્વર્ગ ની અંદર જે ફીલિંગ કરવા જાવું હોય ને તો પણ આપડે ગિરનાર જઈ શકીએ. જેમ કે ગિરનારમાં આપડે ગિરનાર પર્વત ઉપર ચડતા હોય ને ત્યારે સારો વરસાદ આવતો હોય ત્યાં સીડીઓમાંથી પાણી આવતું હોય તો આપણને એમ જ લાગે ના કે હું ઝરણા ની અંદર વચો વચ ચાલી રહ્યો છું, ત્યાં વાદળો ની વચો‌ વચ ચાલી રહ્યો છું. સ્વર્ગમાં જે ઈન્દ્રદેવ જોડે હું બેસી રહ્યો છું, એવી ત્યાં ફિલિંગ આવતી હોય છે એમના જોડે જતો હોય એવી ત્યાં ફિલિંગ આવતી હોય જે હા હા
સાચી કરી તે પ્રકૃતિ નું મહત્વ તમે હમણાં જે કહ્યું ને હરવાના, ફરવાના સ્થળો પર તો ખુબ જ મજા આવે છે, પ્રકૃતિના કારણે જ આપણે ફરવાની જગ્યાઓ ગમે જે પ્રકૃતિ છે તેના કારણે આપણે ઘણા બધા તણાવ ઘટી જાય છે, પછી જે આપણે નોકરી ધંધો ની જે આપણે જે તણાવ હોય તે આપણે રિલેક્સ થઈ જઈએ છીએ આપણે જે પ્રકૃતિ વાળા વાતાવરણમાં જઈએ પણ જે હાલમાં જે રીતે પ્રકૃતિનો વિનાશ થઈ રહ્યો છે ને તે ખૂબ જ નુકસાન આપણા માટે તમે જોયું હશે તો હાલમાં જમા જે જે રીતે ઝાડો કપાઈ રહ્યા છે, જે રીતે પ્રદુષણને નુકસાન થઈ રહ્યું છે. છે વાયુ પ્રદુષણ, હવા પછી, ધ્વનિ પ્રદૂષણ, પછી પાણીનું પ્રદુષણ એના કારણે આપણે ઘણું બધું નુકસાન થાય છે, હું તો એવું કહું છું કે આપણે જે સ્કૂલ શાળાઓ, કોલેજો છે તેના વિદ્યાર્થીઓ ભેગા થઈને આપણે એક આંદોલન કરવું જે જેના આપણે સ્કૂલોમાં, શાળાઓમાં, કોલેજોમાં જઈને એક એવું આંદોલન કરવું કે પોતાએ વ્યક્તિએ એક વિદ્યાર્થી એ એક જઝતો વાવું જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. એના કારણે ઘણું બધું પ્રકૃતિ બચી શકે, તમે ક્યાંય તમે એવા ઝાડ વાવ્યા છે તમારે ઘરે કે તમે પ્રકૃતિને બચાવવાના પ્રયત્ન
સાચી છે જેમ કે હા તમારી પણ વાત સાચી છે જેમ કે ને આપણે અમે ખેડૂત ના માણસ છીએ જેમ કે અમે ખેતીની અંદર અલગ અલગ ઝાડ વાવીએ છીએ ત્યાં સેઠા ની અંદર અમુક અમુક લેબડા વાવતા હોય છે. કે અને જેવા ઝાડ ઉખેરીને મોટા કરતા હોય છે જેમ કે આપડે આગળના જીવનમાં ઓક્સિજન લેવા ની કોઈ તકલીફ ના પડે અને સારી જીવન જીવી શકયે અને સારા ઠંડક ના વાયરે પણ ઠંડકનો જે સોય સોયલો કહેવામાં આવે છે પણ ત્યાં બેસી શક શકયે. જ્યાં ઘર માં લાઈટ નહી હોતી ત્યાં પણ આપડે બેસી શકીએ છીએ ત્યાં બેસીને પણ આપ આપણે સારો એવો આનંદ લઈ શકીએ છિએ જેમ કે આપડે સારા સોલો ઠંડા વિસ્તારમાં બેઠા હોય આપણે ઠંડા પવનો એવા લહેરો પણ આપણેે ખા ખાતા હોય જેમ કે ત્યાં બેસીને પણ આપણે જમવું હોય જમવાની અલગ જ મજા આવતી હોય છે. ત્યા પણ એવું અંદર ફીલ ના થાય કે આપડે જે લાઈટ નથી તો આપણે કઈ વાંધો નહી પણ આપણે જે ગામડાના લોકો છે તો આપણે સરસ ઝાડ ની નીચે બેસતા હોય. પણ જે ઝાડનું વાવેલું જે મહત્વ એ છે કે જે આપણે ઝાડ વાવતા હોય છીએ તો તેની અંદર સ સારી રીતે અ તત્વક અત્યાં મોય રહેલી છે. જેમ કે આપણ જે સોયલો આપે છે આપણ સારી નીચે પણ બેસી શકીએ છીએ. જેમ અલગ અલગ રીતે મજા આવે એમ આપણ
હા તમે વાત સાચી કરી જે વૃક્ષો આપણને ઘણું બધું વસ્તુ આપે છે જેમ કે વાાયુ આપે છે ઓક્સિજન આપે છે, જે હવા આપે છે ઠંડી હવા જેના કારણે આપણે જે એસી, પંખા ની પણ જરૂર નથી પડતી તમે જોશો તો તમે જયારે ઘરમાં બેઠા હોય ને ત્યારે પંખા નો હવ હવા લેવાની પછી જયારે બહાર જઈને તમારી ક્યાય ઝાડ વાવેલા હોય ને ત્યાંની નીચે બેસીને બેવા તમને અલગ ઝાડ નીચે બેસશો ને તો તમને એવું ઠંડુ ફીલ થશે ને કે જાણે તમે એસી ઈ એસી માં એસી માં બેઠા હોય જેમ હિમાલયમાં ના બેઠા હોય એવી રીતે તમને ઠંડો ઠંડો વાયરો આવતો હોય અને ઘરમાં તો કેવું કે જે પતરા હોય કેટલા તપે તેના કારણે આપને એટલી લૂ લાગે ને તેના કારણે આપણે બીમાર પણ થઈ જીએ હાલમાં જે વધતી જતી ગરમી છે ને જે વૃક્ષો કપાઈ રહ્યા છે ભઈ વધતી જતી ગરમીના કારણે આપણા દેશમાં ઘણું બધું નુકસાન થાય છે તમે જોતા હશો કે હમણાં એક દેશ છે બીજો નામ નથી ખબર પણ ત્યાં માં એવું થઈ રહ્યું છે કે એટલી ગરમી પડે છે કે જે આપડે રોડ માં ઉપર જે ડામર આવે ને ડામર તે ફૂટી ફૂટીને નીકળી રહ્યું છે તે ઓગળી રહ્યું છે. ત્યાં તમે કઈ જે સ્ટ્રીટ લાઈટો હોય ને જે ટ્રાફિક સિગ્નલ ની લાઈટો તે જે તે તો પ્લાસ્ટિક ની જ હોય. એટલે ત્યાં એટલી ગરમી પડે છે કે તે પીગળી પીગળીને રાખ થઈ રહી છે. આ એક આ ગરમી ખાલી ભારત દેશની સમસ્યા નથી એક વિશ્વભરની એક આપણી પૃથ્વીની એક મોટી સમસ્યા ગણાય કારણ કે હમમ વાત સાચી તમે તો
ગરમી ની અંદર જે તમે બીજા દેશ ની વાત કરી એવો જ હું એક બીજો સારો દેશ હતો તે મને નોમ નહીં આવડતું તે ગરમી એવી પડતી જે ગરમે એવી પડતી જે આખું જંગલ સળગી ગયું તે સારા જાનવરો પણ ત્યાં મરી ગયા હતા. સારા સિહો છે, પછી વાંદરાઓ છે, જિરાફ છે જેમ અલગ અલગ જાનવરો હતા એ પણ મૃત્યુ પામ્યા હતા જે સારું આખું જંગલ વિનાશ થયું હતું. એ જંગલની અંદર કેટલા બધા જીવ જંતુઓ ત્યાં રહેતા હતા ત્યાં એ પણ મૃત્યુ પામ્યા જેમ કે જંગલ નો વિનાશ થાય તો આપણે કુદરતની રીતે જે આકાશમાં છે એના જે પડદા આવેલા છે એ પણ તૂટવાની સંભાવના રહે જેમ કે આપડે જે ઓક્સિજન લઈએ છે ત્યાં. વાયુ પણ ત્યાંથી નીકળી જતું હોય છે જેમ કે આપડે ઓક્સિજન લેવાની પણ ખુબ તંગી પડતી હોય હોય છે તે તેવા જંગલો સળગી જાય તો પણ આપણેે આખી અ પૃથ્વીનું જે સૃષ્ટિ જીવન છે એ પણ આખું ત્યા વિનાશ પામે અને વિનાશ પામ્યા પછી પણ આપણે આપડે ખુબ બધી તંગી વેઠ તા હોય છે જેમ કે તમને પણ ખબર હશે કે જંગલો જ જંગલો ખૂબ ઉપયોગી આવતા હોય છે.
હા વાત વાચી તમે વાત કરી ગરમીની જે ગરમીનું જે આ મેઈન કારણ છે ને ગ્લોબલ વોર્મિંગ છે ગ્લોબલ વોર્મિંગ વિશે ગ્લોબલ વોર્મિંગ એને કહેવાય એ એટલે કે પૃથ્વીનું જે સરેરાશ તાપમાનમાં જે સતત વધારો થાય ને એ ગ્લોબલ વોર્મિંગ કેહેવાય તે એટલે તેનું મુખ્ય કારણ શું છે ખબર જે વાત ગ્રીન હાઉસ વાયું જેમ કે કાર્બન ડાયોક્સોડ જે મિથેન જે વગેરેનું જે પ્રમાણ વધી રહ્યું છે ને ઓ ઓક્સિજન જે આપણે ઓક્સિજન લઈએ છીએ એને જે સી ઓ ટુ બહાર કાઢીએ છીએ તેનું જે પ્રમાણ વધી રહ્યું છે તેનું મેન કારણ છે. ઝાડ ના વાવાના હવે પ્રકૃતિને નુકસાન થાય એટલે તો તે જે સી ઓ ટુ નું કાર્બન ડાયોક્સાઇડ વધે તેના કારણે ગ્લોબલ વોર્મિંગ થાય ગ્લોબલ વોમિંગ ના કારણે પછી જે ગરમી વધે હવે ગરમી વધે તેના કારણે પાઇ હવે જે એના કારણે શું ખબર જે જંગલો કપાય છે ભાઈ કારખાનાઓ માંથી જે ધુમાડા નીકળે છે પાઇ વાહનો માંથી જે પ્રદુષણ ફેલાય છે. જે કોલસો પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણ પણ વપરાય છે તેના કારણે પછી ઘણું બધું નુકસાન થાય જેમાં પૃથ્વીનું તાપમાન વધે હિમ નદીઓ પીગળે પછી જે હિમ નદીઓ પીગળે તેના કારણે આપણું પાણીનું સ્ત ચાર ઊંચો આવશે જેના કારણે હા ભવિષ્યમાં ઘણું નું
હા તમારી તમારી વાત સાચી છે જેમ કે આપડણે હિમાલયમાં જે ધારે ગરમી પડતી હોય છે ત્યાં બા બરફ પણ વગળ તા હોય છે પણ ત્યાં એટલા બધા બરફો ઓગાડતા હોય છે જેમ કે સારી ખૂબધી વધારે પ્રમાણમાં માં પાણીમાં નદીઓ આવતી હોય છે. તે પણ સારા આખા દરિયામાં જતી હોય છે એ પણ જે આ અમુક અમુક નવી નવી ફેક્ટરીઓમાં જે મોટી મોટી ફેક્ટરીઓમાં જે ધુમાડા નીકળે છે તે પણ ઓ ઓક્સિજનને વધુ બેકાર બનાવે છે અને જે વાયુ પ્રદુષ પણ તેને પણ વધારે ખરાબ બનાવે છે એ બનાવીને પણ આપ આપણું જો જીવન છે એ પણ આપણું એક જીવન સૂત્ર છે પણ એ પણ આપણું ટૂંકું થઈ જ જાય છે. જેમ કે એટલા બધા વ તે ઓક્સિજન ની અંદર એવા કાર્બન ડાયોક્સાઇડ છે જેમ કે એવા વાયુઓ છે જેમ અમુક ખો બધા વાયુનો પણ એ વિનાશ ક કરે છે જેમ કે ઝાડને જે આપણેે કા કાર્બન ડાયોક્સાઇડ લેતો હોય છે જે કાર્બન ડાયોક્સાઇડ લેતો પણ ડા કાર્બન સા ડાયોક્સાઇડ ને તું બગાડતો હોય પણ એ પણ ઝાડને બધા સંભળાતા હોય છે પીગળાતા હોય છે જેમ કે અલગ અલગ રીતે એ પણ ન નરમ થતા હોય છે પણ એ પણ
હા વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ લે છે વાત તમારી સાચી અને ઓક્સિજન છોડે છે તો હવે હું તમને છે ને થોડા સમય પછી કોલ કરીશ તમે હાલ પછી કોલ ના કર સારું તો આપણે મૂકીએ.